હેલો
હલોો
હા આવાજે અવાજ
હ એકદમ આવે છે તમારા અવાજમાંરો
એકદમ કમ્પ્લીટ આવે છે બોલો કેમ છો
મજા આવ મજા તમારે કેવું છે મજા
એકદમ શાંતિ આ તો આજે એક સરસ મજાનો ટોપિક મળ્યો કે ઉત્તર ભારતીય લોકો ન ખોરાક એના વિશેે વાત કરીએ
હા એ વિષય ઘણો અમરસપ્રદ છે ઉત્તર ભારતમાં ઘણી અલગ અલગ રાજ્યો આવે છે
બિલકુલ દરેક રાજ્યની પોતાના ખોરાકની પદ્ધતિ હોય છે
એકદમ એકદમ ઉત્તર ભારતમાં મુખ્ય રીતે આમ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરનોો સમાવેશ અંદર થાય છે
બહુ સાચી વાત છે અને આ બધા રાજ્યોમાં ખોરાકમાં કેટલાક સમાન ગુણ પણ જોવામાં મળે છે
હા એ તો છે જ જેમ કે ઘઉંનો ઉપયોગ ઘણો થાય છે ત્યાં
અને ઉત્તર ભારતમાં રોટલી કરતાં વધુ અ રોટી નાન પરાઠા અને કુલચા ખાવામાં આવે છે.
એ બી એકદમ સાચી વાત છે તેના સાથે વિવિધ પ્રકારની શાક પણ બનાવો ત્યાં આવે છે.
અને ઉત્તર ભારતીયો લોકોના ભોજનમાં દૂધ અ બનાવતો વસ્તુનો પણ ઘણો ઉપયોગ થાય છે.
હા અને દૂધમાંથી દહી માખણ પનીર ઘી બનાવવામાં આવે છે તે
અને પનીર તો ઉત્તર ભારતનું ખૂબ જ લોકપ્રિય વસ્તુ છે.
વાનગીઓ ત્યાં તૈયાર થાય છે.
જેમ કે તમે જોઈ શકો કે પનીર બટર મસાલા મટર પનીર પાલક પનીર અને શાહી પનીર
ઓહોહો એકદમ સરસ વાત છે આ વાનગીઓ ખાસ કરીને લગન ઉત્સવ અને ભોજન સમારોહમાં જોવા મલે
હા અને ઉત્તર પ્રદેશમાં પરાઠા પણ પણ એક મહત્વપૂર્ણ ભોજન છે.
ટાકા કોબી મૂલા અને પનીર નો વરાઓ ભરીને બનાવવામાં આવે છે.
અને ઘણા લોકો તો સવારે દહીં અથવા માકણ સાથે પણ પરાઠા લેવાનું પસંદ કરે છે. હ
એકદમ સાચી વાત છે ઉત્તર ભારતમાં ચણા પણ ઘણા ઉપયોગમાં આવે છે તે
હા અને છોલે છોલે પણ એક પ્રસિદ્ધ વાનગી છે.
હા એ તો છે અને છોલે ભ છોલે અને એની સાથે ભટુરે અ પીરસવામાં ત્યાં આવે
બહુ સાચી ને છોલે ભટુરે ખાસ કરીને પંજાબી માં પણ બઉ ઘણું જાણીતું છે.
એકદમ એકદમ આ વાનગી નો સ્વાદ તીખો અને એકદમ મશાલદાર હોય છે.
બિલકુલ અને ઉત્તર ભારતમાં રાજમાનું પણ બઉ ઘણું મહત્વ છે.
અને રાજમા ને ભાત સાથે ત્યાં બઉ ખાવામાં આવે છે.
રાજમા પ્રોટીનનો બઉ સારો સ્ત્રોત માનવામાં આવે છે.
એ તો એકદમ સાચી વાત છે ઉત્તર ભારતમાં ઘણા
ઘરોમાં રાજમાની ભાત વાનગી નિયમિત રીતે બનાવવામાં આવે છે.
ઉત્તર ભારતની વાત કરીએ તો આપડે ત્યાં ઘણી પ્રસિદ્ધ વાનગીઓ જોવા મળે છે.
એ બી સાચી વાત છે ને ત્યાં કચોરી સમોસા અને બીડમી પુરી પણ એકદમ ત્યાં જાણીતી
બિલકુલ અને ઉત્તર ભારતમાં મીઠાઈઓનું પણ વિશેષ સ્થા અંજ
હા જેમ કે જલેબી પેડા રબડી ઘણા લોકોને ઓળખાતી મીઠાઈઓ છે.
અને રાજસ્થાન ખોરાક પણ બઉ ઘણી અલગ હોય છે.
એકદમ એકદમ સાચી વાત છે, રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે છે. એટલે ત્યાં સૂકા ભોજનો પર વધુ ધ્યાન આપવામાં આવે.
ને રાજસ્થાનમાં કેવાય કે દાલબાટી ચૂરમા એ તેયની સૌથી પ્રસિદ્ધ વાનગી છે.
એ એકદમ સાચી વાત છે. બાટીના એકદમ ઘી.
ખરેખર ને ચૂરમામાં ગોલ અથવા સાકર મિલાવીને.
હા અને તો છે, એટલે રાજસ્થાનમાં ઘટે ના શા અન એકદમ પ્રસિદ્ધિ છે.
અને આ શાક બેસનમાંથી બનાવામાં આવે છે.
એકદમ એકદમ ઉત્તર ભારતમાં મસાલાનો ઉપયોગ પણ.
ખરેખર તેમાં જીરું. દા દાણા, લાલ, મરચું, હળદર અને ગરમ મસાલાનો ઉપયોગ થાય છે.
એકદમ સા ખોરાકને સુગંધિત અને એકદમ સ્વાદિષ્ટ બનાવે
સાચું અને ઉત્તર ભારતમાં લસ્સી પણ ખુબ જ પ્રસિદ્ધ. પીવાનું છે.
વાહ લસ્સી મીઠી પણ હોઈ શકે છે, અને નમકીન પણ હોઈ શકે.
અને તમે જોઈ શકો કે ગરમીના દિવસમાં લસ્સી શરીરને ઠંડક આપે છે.
એકદમ સાચી વાત છે. ઉત્તર ભારતમાં. જે પન.
બિલકુલ અને સવાર અને સાંજે ઘના ઘરોમાં. બનાવામાં આવે છે.
એકદમ એકદમ. વિવિધતા અને. પોષણ અને.
ખરેખર આપડે હવે. ઉત્તર ભારતના લોકોના ખોરાક વિશે વધુ માહિતી જાણવી જોઈએ નહીં?
હા એકદમ અને ઉત્તર ભારતમાં ઋતુ પ્રમાણે પણ ભોજનમાં ફેર ફાર જોવા મલે છે.
બહુ સાચી વાત હે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખે તેવા પદાર્થોનું. ઉપયોગ વધુ થાય છે, ત્યાં.
એકદમ એકદમ આ સમયમાં. મકાઈની રોટી અને સરસોનું શાક ઘણું ત્યાં બનતું હોય છે.
અને આ સરસોના શાકના પાનમાંથી. આ તૈયાર કરવામાં આવે છે.
એકદમ એકદમ ઉપયોગ બહુ જ કરવામાં આવે છે.
અને ઉત્તર ભારતમાં કઠોળનું પણ બહુ વિશેષ મહત્ત્વ છે.
એકદમ અને જેમ કે ચણા, મગ, મસૂર અને અડદની દાલનો રોજિંદી ભોજનમાં ખૂબ જ ઉપયોગ જોવા મલે છે.
અને દાલ શરીર માટે પોશાક તત્ત્વો પૂરા પાડે છે.
હા હા અને દાલ સાથે ભાત અથવા રોટી લેવામાં ત્યાં આવે છે.
અને હિમાચલની ખોરાકની પદ્ધતિ પણ બહુ રાસપ્રદ છે.
એકદમ એકદમ ત્યાંની ઠંડી હવામાનને એકદમ ધ્યાનમાં રાખીને ભોજન બનાવવામાં આવે છે.
અને હિમાચલમાં મધ્ર નામની વાનગી બહુ પ્રસિદ્ધ છે.
એકદમ એકદમ સાચી વાત છે. આ વાનગી દહીંને ચરણાથી ત્યાં તૈયાર કરવામાં આવે છે.
તમે જોઓ કે જમ્મુ કાશ્મીર માં પણ અલગ પ્રકારની વાનગીઓ જોવા મલે છે.
એકદમ એકદમ સાચી વાત છે. ત્યાંનો ખોરાક એકદમ સુગંધિત અને મસાલા માટે ઓળખાય છે.
અને ત્યાં કેસરનો ઉપયોગ પણ કેટલી વાનગીઓમાં કરવામાં આવે છે.
કેહવા નામનું ગરમ પીણું પણ એકદમ પ્રસિદ્ધ છે.
ખરેખર ને તેમાં કેસર, બદામ અને મસાલા ઉમેરવામાં આવે છે.
હા જેમ કે બીજું ઉત્તર ભારતમાં ભોજન સાથે સરાળ લેવાની પણ પરંપરા જોવામાં આવી.
જેમાં તમે જોઈ શકો કે કાંદા, કાકડી, ટામેટા અને લીંબુનો ઉપયોગ થાય છે.
એકદમ અને આચાર પણ ભોજનનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે.
ખરેખર ને કેરી નો આચાર છે એમાં મરચાંનું આચાર અને ડિંબુ નું અચાર આ ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે.
એકદમ એકદમ અને એમાં સાથે પાપડ પણ ભોજન સાથે લેવામાં આવે છે.
અને ઉત્તર ભારતમાં ઉત્સવો દરમિયાન ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.
જેમ કે ત્યોહાર સમયે મીઠાઈઓનું પણ પ્રમાણ વધી જાય છે ત્યાં.
જેમ કે લાડુ, બરફી, ગુલાબજામુન અને રસમલાઈ. ઘણી જાણીતી મીઠાઈઓ છે.
એકદમ એકદમ જેમ કે આમ ગુલાબજાંબુ દૂધમાં માવાવામાંથી. બનાવવામાં આવે છે.
અને રસમલાઈની ઠંડી કરીને પીરસવામાં આવે છે.
ઉત્તર ભારતમાં લગ્ન પ્રસંગમાં પણ વિવિધ પ્રકારના ભોજન છે આમ.
એકદમ સાચી વાત ભોજનમાં ઘણી શાક દાલ અને મીઠાઈઓ નો સમાવેશ છે.
કેટલાક સ્થળો પર જીવન વધારેથી અસર ન સરળ ભોજન પણ એકદમ જોવા મળે છે ત્યાં.
ખરેખરને ઉત્તર ભારતમાં અ સડક કિનારે પણ અનેક પ્રકારના અ ખોરાક મળે છે.
એકદમ સાચી વાત છે. જેમ કે કચોરી, ટિકકી, છાટ અને પ કોડા ઘણા પ્રસિદ્ધ છે ત્યાં.
અને ચાટમાં દહીં, ચટણી અને મસાલાનો ઉપયોગ પણ બહુ થાય છે.
એકદમ સાચી વાત, જેમ કે પાણીપુરી જેવી વાનગી પણ કેટલાક શહેરોમાં મળે છે. છે.
બહ સાચી વાત છે, આ ઉત્તર ભારતના ખોરાક, વિશે વાત કરીને મને તો બહુ ગમ્યું
મને બી ખૂબ જ મજા આવી, આ વિષય પર વાત કરીને તમારી સાથે.
ચાલ, તો આપણેે એક નવા વિષય સાથે જરૂર થી, મળીશું તરણ
હા, હ
ઓ